હલો હમ
હા યાર કઈ બોલાય નહી નહી તો આ લોકો કોલ રિજેક્ટ કરી લે છે.
હા છે અરે મારે મારે કાકા છોકરા એવું જ થયા બો ભારે અમે કરતા હો હતા મે કોલ કરો ને પછી એનામાં આવે જ નહી દેખાડ પછી પછ કટ કરી દેમ પછી પાંચ દસ મિનિટ પછી એનામાં આવે ફો કોલ એવું વિચાર કરી મતલબ કુછ ભી મતલબ ટાઈમ એટલે દસ પંદર મિનિટ પછી ફોન દેખાડે એમાં
અરે આમની સાઈટ જોઈ તે
શું
આ એપની મતલબ આ લોકો સેના માટે ડેટા કલેક્ટ કરે છે એ જોયું
ના નથી જોયું કેમ?
હમણાં સાંજે જામની સાઈડ જોઈ આ લોકો ડેટા પ્રોવાઈડ કરે છે
એ આઈ ને હ
મતલબ કોઈને જોઈતો હોય ને તો એવી રીતે
હમ હા એનો મતલબ એ જ
એ આઈ માટે ડેટા કલેક્ટર છે એ લોકોને કેટલું પ્રોફિટ થતું હશે?
તેજ ને તેજ મેં બી એજ મેં વિચારતો હતો
આમના પાર્ટ મતલબ આમના જે હોય ને પાર્ટનર
હા
તો માઇક્રોસોફ્ટને એવા બધા પાર્ટનર બતાવે છે આના
હ
એવી મોટી મોટી કંપની
હમ મોડલ ને ટ્રેન કરવા માટે મતલબ
હા એ તો એના માટે જ યુઝ કરે પણ આ લોકોને જોરદાર પ્રોફિટ થતો હોવો જોઈએ એમનો આખો સ્ટાફ જોયલો લિંક્ડઇન પ્રોફાઇલ બી આખી.
હ હમ મેં તો કઈ ચેક પણ ન કર્યો મે પેલા કીધું પેમેન્ટ આવી ગું એટલે વા નહી ખરાબ આમાં કેવું છે ખબર છે એટલે મતલબ તારી બે આપડે બનાવી છે ને આઈડી બધી આઈડીમાં તારે ડિફરન્ટ યુપીઆઈ લાખવું પડશે
અરે
એક માં ની થશે એમ
કઈ નઈ મારે તો આ આઈડીમાં જ ચાલુ છે ઓલી આઈડી માં તો એક ભી કોલ ની કર્યો
ઓકે તો મતલબ એટલે બીજી કરે તો મતલબ એ રીતે અલગ લાખવા પડશે એમ
હા એ તો કોઈનું યુપીઆઈ આઈડી તો કોઈ કોઈ બી નાખી દેવાની
હમ એક મતલબ એક જ વારજ થાય અ એ રીતે જ હમ ખરેખર બ બહ આપડે બુરાઈ નીકક ના
કઈ શી
હમ એને સોં કઈ સવાલ પૂછ મને ગમે તે
તમે શું જ